હેલો.
હા કેમ છો બેન?
હા બસ મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું બેન.
હા તમને મારો અવાજ ક્લિયર આવે છે.
આવે છે બેન
સારુ બેન હું તમારા જોડે જીરીક રક્ષાબંધન વિશે વાત કરવા માગુ છું તો હું કરી શકું છું?
હા બોલો.
રક્ષાબંધન જે છે ને રક્ષાબંધન ભાઈ બહેન નો પ્રેમનો અતૂટ તહેવાર છે રક્ષા રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. એટલે એને બળેવું પણ કેહેવાય છે. રક્ષાબંધન છે ને જેમ તમને કીધું ને ભાઈ પ્રેમ ના પ્રેમ નો પ્રતીક છે આ એ દિવસે સવારે વેલા ઉઠીને નાના હોય કે મોટા હોય જે નાના મોટા ભાઈ બહેન ભી હોય કેટલા બી તે સવારે વેલા ઉઠીને ને સવાર નાઈ ધોઈને તૈયાર થઈ જાય છે. નવા નવા કપડાંઓ પહેરે છે. ભાઈ બહેનને તિલક કરે છે માથા પર અને તેના કંગજ ચોખા ના ચા કંકુ પર મૂકે તે કંકુ કરીને ચોખા ચો ચોખા પણ ચોંટાડે છે અને જમણા હાથે રાખડી બાંધે છે. એ ભાઈ ને મીઠાઈ ખવડાવે છે. તે ભાઈ ની પ્રગતિ માટે ભગવાન ને પ્રાર્થના કરે છે. ભાઈ બહેનને ભેટ આપે છે એ દિવસે છે ને ભાઈ કેટલા બી ઝઘડા ભાઈ બેહેન કરતા હોય આખા વર્ષમાં ભાઈ બહેન કેટલા બી ઝઘડા કરતા હોય પણ એ દિવસ જે એવો છે ને પ્રેમ નો પ્રતિક છે ને કે એ દિવસે ભાઈ બહેન ના પ્રેમનો અપાર દરિયો જોવા મળે છે. કેટલા બી ઝઘડલા હોય કેટલા બી દૂરી દૂર પણ હોય ભાઈ બેેન. પણ એ દિવસે ભાઈ બેન ભાઈ ને રાખડી બાંધે છે, જો ભાઈ દૂર હોય ને તો એને ટપાલ પર રાખડી મોકલે છે. ને ભાઈ બી એવો છે ને કે બેન ને એ દિવસે બધા ઝઘડા ભૂલીને દૂર બી હોય કે નજીક હોય એમને ગિફ્ટ આપે છે. એ ને પોતાની બેન નું રક્ષણ કરવાનું વચન પણ આપે છે. માછીમારો એ દિવસે છે ને માછીમારો દરિયામાં નારિયળ પધરાવીને દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમતંગ તરીકે પણ ઓળખ ઓળખવામાં આવે છે. બ્રાહ્મણો અને બ્રાહ્મણો એ દિવસે છે ને બ્રાહ્મણો જનોય પહેરે છે. બીજા એ લોકો રક્ષાબંધન ના દિવસે નવી જરોઈ પણ પહેરે છે. રક્ષા ના રક્ષાબંધન નો તહેવાર છે ને બધા જ લોકો ઉજવે છે. અ પહેલાના જમામાં મેવાડ ની જે રાજમાતા કર્ણાવતી એ દિલ્હી ના શ હુમાયુને ભાઈ માનીને રાખડી મોકલી હતી. રાખડી મળતા જ હુમાયું બહેન કર્ણવતીને મદદે પહોંચી ગયો હતો. એટલે રક્ષાબંધનમાં જે રાખડી બેન ભાઈના હાથના બાંધે ને, તે એનો રક્ષા સુત્રરા બાંધે છે કે આ ભાઈ તું જીવનભર હંમેશા મારી રક્ષા કરજે, એમનું પ્રતિક છે કે તું હંમેશા મારી રક્ષ ર એમનો પ્રતિક માટે એ એને રક્ષા સૂત્રના તરીકે રાખડી બાંધે છે. શાળાઓમાં પણ વિદ્યાર્થીઓ દરેક શાળાઓમાં સરકારી હોય. કે પ્રાઈવેટ હોય કેવી શાળા હોય, એ દિવસ એટલી પૂજનીયા મા કે ત્યાં, છોકરીઓ શિક્ષક છે ને છોકરીઓથી રાખડી મંગાવે છે, ને છોકરાઓથી ચોકલેટ મીઠાઈ. વગેરેરા કઈ મંગાવે છે ને એને રક્ષાબંધન ભાઈ બહેન ના પ્રેમ તરીકે શાળાઓમાં પણ ઉજવવામાં આવે છે. તમારું એ વિશે કઈ કેવા માંગો છો તમે?
હા બેન તમે જે પણ કીધું ને ખુબ જ સરસ કીધું છે. હું પણ તમને આ વિશે વાત કરવા માંગુ છું. કે રક્ષાબંધન એ ભાઈ બહેન ના પવિત્ર અને અતુટ પ્રેમનો તહેવાર છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમમાં દિવસે ઉજવાવામાં આવી છે આ દિવસે બહેન પોતાના ભાઈના ક કાંડા પર પ્રેમ થી રાખડી બાંધે છે અને ભાઈના લાંબા આયુષ્ય અને સુખ ની પ્રાર્થના કરે છે. રાખડી બાંધ્યા પછી ભાઈ પોતાની બહેનને ભેટ આપે છે અને જીવનભર તેનું રક્ષણ કરવાનું વચન આપે છે. આ તહેવાર પરિવાર માં ખુશીઓ. લાવે છે આ દિવસે બધા સગા સંબંધીઓ ભેગા થાય છે અને મીઠાઈઓ ખાઈને તહેવારની ઉજવણી કરે છે. અને ખુબજ આનંદ લે છે. અને એના પછી હું વાત કરું ને તો શિશુ પાલનના વધ વખતે ભગવાન કૃષ્ણની આંગણી લોહી લુહાણ થઈ ગઈ હતી ત્યારે દ્રૌપદી એ પોતાની સાડીનો છેડો ફાડીને. તેમની આંગળી પર બાંધ્યો હતો કૃષ્ણએ તેના બદલામાં દ્રૌપદી. ની આ જીવન રક્ષા કરવાનું વચન આપ્યું હતું. અને ચીર હરણ વખતે તેમની લાજ બચાવી હતી. અને એના. પછી જો હું બીજું કહું ને રાજા બદી અને લક્ષ્મીજી ની વિશે તો દેવી લક્ષ્મી. મી રાજા બલી ને રાખડી બાંધીને. તેમને પોતાના ભાઈ બનાવ્યા હતા. ભેટ સ્વ સ્વરૂપે તેમણે રાજા બલી પાસે પાતળ. પાતાળ લોક માંથી ભગવાન વિષ્ણુને. મુક્ત કરવાનું વચન માંગ્યું હતું આ બધું તો. તમને ખબર જ હશે. અને એની પછી હું કવું છું કે પવિત્ર સંબંધો વિશે. જો હું વાત કરું ને તો આ તહેવાર માત્ર સગા ભાઈ બહેન. પૂરતો સીમિત નથી રહેતો. અ સ્ત્રીઓ કોઈ પણ પુરુષને ભાઈ માનીને રાખડી બાંધી શકે છે. અને એમાં નિયમોનું પાલન જો કરવાની વિશે વાત કરું ને તો આ દિવસે બહેન. ભાઈ ના કપાળે તિલક કરે છે. અને આરતી ઉતારે છે ભાઈ બહેનના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લે છે. આ બધું તો ખૂબ જ સારું દ્રશ્ય જોવા મળે છે તે દિવસે મને તો ખૂબ જ ગમે છે. અને એની પછી હું વાત કરું ને. ત્યાં રાંધણ છઠ અને તહેવાર વિશે તો ગુજરાતમાં આ દિવસે ખાસ કરીને. કોપરા પાક અને સુખડી જેવા પરંપરાગત મીઠાઈઓ બનાવવામાં આવે છે. અને. એ બધી વાનગીઓ બનાવીને લોકો ખાઈને ખુબજ ખુશ થાય છે. અને ખુબ જ સારો આનંદ આવે છે તમે કઈ આગળ કેવા માંગો છો બેન.
હા બેન તમે જેમ કીધું ને તે બરાબર સાચું જ કીધું કે રક્ષાબંધન છે ને એ. ભાઈ બહેનના અમૂલ્ય પ્રેમ નો પ્રતિક છે ને. એમાં સગાભાઈ બેહેન કમ્પલસરી એક બીજા ને બાંધે એવું નથી. જેમની બેન અમુકની બેહેનો નથી હોતી અમુક ના ભાઈઓ નથી હોતા. ને જેમને ભાઈ થવાની પ્રેમ ની લાગણી પર હોય ને એને પણ રાખી બાંધી શકાય છે. ને એ રાખી બાંધીને એ એનું સુરક્ષા નું પ્રતીક લે છે કે તું મારો વીર છે. એટલા માટે જ એ રક્ષાબંધન ના પ્રતિક ના માથે જ એક કવિ એ સરસ લખ્યું છે કે આરતીની થાળી હું સજાવું. કુમકુમ અને અક્ષત નો તિલક લગાવવું. તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું ક્યારેય ના આવે. તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું. રક્ષાબંધન છે ને જે આ કવિ એ સરસ લખ્યું છે આ ભાઈ ભાઈ અને બેનની પ્રેમની લાગણી નો પ્રતિક વ્યક્ત કરે છે. રક્ષાબંધન ભારતના સૌથી મહત્વના ધાર્મિક. તહેવારોમાં એક શ્રેષ્ઠ તહેવાર છે. રક્ષાબંધન ભાઈઓ અને બહેનો માટે એકદમ પવિત્ર અને. દમનં સ સૌથી મોટો તહેવાર છે. આ તહેવાર શ્રાવણ જેમ તમે કીધું ને શ્રાવણ મહિનામાં આવે. શ્રાવણ મહિનામાં શરૂ શ્રાવણ મહિનાની. શ્રાવણ મહિનો શરૂુ થાય ને એટલે તહેવારો શરૂુ થઈ જાય છે. એમાં શ્રાવણ મહિનાની પૂનમ ના દિવસે આ તહેવાર શરૂુ થાય છે. ને આ શ્રાવણ મહિનાનો સૌથી મોટો તહેવાર છે. તે ભાઈ અને બહેનના પ્રેમની લાગણીનો પ્રેમનો પ્રગટ કરે છે. ને રક્ષાબંધન ભાવનાઓ અને સંવેદનાઓ તહેવાર છે રક્ષાબંધન. રક્ષણ આપવાના વચનનુંપ્રતીિક કરે છે એ એમાં જેમ તમે કીધું ને પિછલા જમાનામાં હમણાં તો ભાઈ બેહેન એ મનાવે છે કે ન ગયાં પાછું જમાનું જે હતું ને જેમાં રાજા રાણીઓ હતા તેઓ રાણીઓ બી એ લોકોને બી ભલે એ લોકો રાણીઓ હતી પણ એ લોકોને જો સામે વાળા લ જેમ તમે કીધું ને હુમાયું રાખડી બાંધવા આવ્યા હતા તેવી રીતના તે રાજ રાણીઓ પણ ભાઈ ના સ્વરૂપે રાજાઓને ભાઈ માનતી હતી એ પોતાના સુવરક્ષા સ્વરૂપે પણ ભાઈ રાજાઓને અનેક રાજ્યના રાજાઓને પણ રાખડી મોકલતી હતી કે તમે મને બેહેન માનજો એવી રીતના એમને પોતાનું પઅ પોતાનું પ્યાર પ્રગટ કરતી હતી ને આજકાલ જેમ તમને કીધું ને મેં કે આ દરેક બધા જ ઘેર માં નાના છોકરાઓ ભાઈ બહેન લડે જ એવું બને જ ની કે જેમાં આખા વર્ષમાં ભાઈ બેહેન ઝઘડા ના કરે એટલા એ લોકો ના મોટા હોય કે નાના હોય પણ દરેક ઘરમાં ભાઈ બેહેન ના ઝઘડાઓ થાય ને પણ રક્ષાબંધન એવો દિવસ છે ને કે જેમાં ભાઈ બહેન પોતાના દરેક ઝઘડા દરેક મૂઝવણ બધી ભૂલીને એ દિવસ જે છે ને પોતાનો પ્રેમ ન પ્રતિક દર્શાવે છે કે મારો ભાઈ ભૈયાર મેરે રાખી કા બંધન નિભા ના આ બેન આ બહેનોનું ઉ બહેનો નું શ્લોક હોય છે હેલો તમને મારી અવાજ આવતી છે
હા બેન આવે છે ને તમે જે પણ કીધું ને ખરેખર ખુબ જ સારું અને સાચું કીધું છે બેન અને બિનસરતની અને પ્રેમ રક્ષણનું પ્રતિક એ બધું ખુબ જ અગત્યનું છે આમાં અને જેમ તમે કીધું ને કે ભૈયા મેરી રાખી કે બંધન કો નિભાણા તો સાચી વાત છે તેમાં રાખડીનો સામાન્ય દોરો એ ભાઈ દ્વારા બહેનને આપતા આજીવન સુરક્ષા વચનની અ સૌથી મોટું પ્રતીક છે તે ભાઈ અને બહેન વચ્ચેનો અતૂટ અને નિસ્વાર્થ તેમની મજબૂત બતાવવાનો ખાસ દિવસ છે અને આપણા બધા માટે રક્ષાબંધન ખૂબ જ સારું અને સરસ તહેવાર છે અને તેમાં ગુજરાત ગુજરાતમાં ગુજરાતમાં છે ને રક્ષાબંધન નું બોહ મહત્વ છે અને બધા લોકો ખુબ જ સારી રીતે ઉજવાય છે એમાં જાતિ અને જ્ઞાતિ નો અ કોઈ ભેદભાવ નથી હોતો ને લોહી ના સંબંધો પર બી કોઈ એ નહી હોય. બધા લોકો એકબીજા સાથે, ગમે તેને જેને ભાઈ નહી હોય તેને તની અ રાખડી બાંધે છે, અને સારી રીતે આ રક્ષાબંધન ઉજવે છે. અ મારું તો એજ કહેવાનું છે કે આપણે જે પણ વાતો કરી ને આજે. તો તે ખૂબ જ સરસ કરી છે અને મને ખૂબ જ આનંદ આવી તમારું શું કેવાનું છેન?
બેન સારું કીધું મારું પણ ખુબ જ આનંદ આવ્યો. કક્ષાબંધર વાકઈમાં બહ ઇમ્પોર્ટન્ટ ભાઈમ પ્રતિકનોો લાગણીનો તહેવાર છે. અ મને તમારથી વાત કરવામાં ખુબ જ સારું લાગ્યું મે.
સારું આપનો ખુબ ખુબ આભાર.
આપો તમે તમારો ભી આભાર.